હા મિત્ર તમને મારો અવાજ આવી રહ્યો છે
હા મિત્ર તમારો અવાજ આવી રહ્યો છે
હા મિત્ર તમે શું કરી રહ્યા છો
હા હાલે હું ફ્રીજ છું જમીને આવ્યા ને હવે આરામમાં જ છે
હા તો ફ્રી હોય તો આપણે થોડું શિક્ષણ વિશે ચર્ચા કરીશું
હા મિત્ર ચોક્કસ
આજે ગ્રેસિંગ સિસ્ટમ આ બધી ખૂબ જ સિસ્ટમ બહાર પડી છે સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે આખી સિસ્ટમ બાળક ને માત્ર ત્રણ કલાકની પરીક્ષા ઉપર છોડી દીધી છે ક્લાસમાં કોઈ બાળક સારું ત્ર દોરે કોઈ સંગીતમાં હોશિયાર હોય કે કોઈ બિઝનેસ માં જવા માંગતો હોય પણ જો એને ગણિતમાં કે સાયન્સમાં સિત્તેર ટકા આવ્યા હોય એટલે સમાજ કે આપડા શિક્ષકો એવું કે કે આ ઠોર છે એ મને આગળ આવી શકશે નહી અને જો નેવું ઉપર ટકા લાવ્યા હોય તો એવું કે છે કે છોકરો સારું ભણશે આ એક ગેરસજ છે બધાની તું વિચાર કર સંચિલ તેંડુલકર અથવા તો વિરાટ કોહલીનો જો એમના માતા પિતા એ સ્કૂલ માર્ગ પાછળ દોડાવ્યો હોય તો આજે પણ આપણને આવા રત્નો મળત જ નહીં આપણે બાળકને એ નથી પૂછતા કે તારે શું શીખવા જવું છે તને શું શીખવા મળ્યું આપણે એને એ પૂછીએ છીએ કે તારી ક્લાસમાં પેલો નંબર કોણ આવ્યો તારા પેલા પેલાના છોકરા કરતા કેટલા માર્ક ઓછા આવ્યા આ બધું આપડે પૂછતા હોય છીએ આ સરખામણીમાં જ બાળકની એ ક્રિવેટીવ હોય છે તે નાની ઉંમરે જ મરી જાય છે આના કારણે આજના છોકરાઓમાં ડિપ્રેશન નાની ઉંમરને હર માની લેવાની આદત વધી જાય છે. બીજી વાત તને કહું આજે માર્કેટની વાસ્તવિકતા અલગ જ છે લાખો રૂપિયા ખર્ચીને મોટી મોટી કલેજો માંથી એમ બી એ બી કોમ આ બધી ડિગ્રીઓ લઈને ફરે છે. પણ જયારે ઇન્ટરવ્યુ માં બેસે ત્યારે સાદો ઈમેલ લખતા પણ કે વાત પણ નથી આવડતું હતુ. આનું કારણ કે કોલેજોમાં માત્ર વીસ વર્ષ જૂનો વર્ષ જૂ ન સિલેબસ જ ગોઠવામાં આવતો હોય છે. એઆઈ અને જે જીપીટી નો જવાનો આવી ગયો છે હવે તો જે કામ માણસ કલાકોમાં કરતો હતો. એ હવે કોમ્પ્યુટર શ્યાક એનું માં જ કરી નાખે છે. આવી પરિસ્થિતિ આવી જો વિદ્યાર્થીઓ પાસે કોઈ સ્કીલ હોય. સ્કીલ નહી હોય તો આ ડિગ્રી માત્ર ક આગળ જ કહેવા છે. અત્યારે માર્કેટને ડિગ્રી નથી જોઈતી એને એવો માણસ જોઈએ છે, કે જે તેનું કામ પરફેક્ટ કરી શકે પણ આપણી સ્કૂલો હજી પણ એ જૂની પદ્ધતિ વળગીને બેઠી છે. અને યાર સૌથી મોટો તો આ ફી નો છે, પ્રશ્ન શિક્ષણ હવે સેવા કરતું નથી. એ એક મ બિઝનેસ બની ગયું છે. એક સામાન્ય માણસ હોય મધ્યમ વર્ગ નો તેની પાસે બાળક ને સારી પ્રઇવેટ સ્કૂલ ભણવા જાય તો તેની અડધી કમાણી તો માત્ર સ્કૂલ ફી ડોનેશન યુનિફોર્મ આ બધામાં જતી રહેતી હોય છે અને જો હાયર એજુકેશનમાં મોકલવો હોય. તો કાં તો પ્રોપર્ટી ગેરવી મૂકવી પડે અથવા તો એજ્યુકેશન લોન લેવી પડે છોકરો હજી કમાવાનું શરૂ નથી કરતો ત્યાં એના માથે લાખો રૂપિયા ન હોય આના કારણે જીવનમાં ક્યારે બિઝનેસ ના કરી શકે કે નવું કોઈ સ્ટાર્ટઅપ કરી શકતો નથી અને તેનો રિસ્ક પણ ના લઈ શકે
ભી
એ બસ આખી જિંદગી એ લોન ચુકવવા માટે ગુલામી જેવી નોકરીઓ કરે સરકારી શાળાઓનું સ્તર એટલું સુધરવું જોઈએ. કે કોઈ પણણ ગરીબ કે અમે બાળકને શિક્ષણ સરખું મળી રહે. પણ કમ નસીબે આપણે પ્રાઈવેટ સ્કૂલોની. મોનોકોલી પણ ઘણી બધી વધી જાય છે. બીજું એક પોઈન્ટ એને હું કહું કે આપ ોજ જોએ અંગ્રેજી શીખવી જરૂરી છે કારણ કે એ હવે બધી જગ્યાએ જરૂરી છે. પણ આપણે ત્યાં અંગ્રેજીને જ્ઞાન માની લેવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ બહુ મ અને એને અંગ્રેજી બોલતા ન ફાવે તો આ સમાજ વાળા તો એવું જ ક કે આ અજ્ઞાની સમજે છે એને અજ્ઞાની કહે છે. હ બાળક પોતાના ઘરમાં જે ભાષા બોલે એમાં એનું મગજ સૌથી ઝડપી અને એ ભાષામાં તે સારું એવું વિચારી શકે છે, કે આ જર્મની ચાઈના આ બધા દેશો જુઓ એ લોકો પોતાની ભાષામાં જ આખું ભણતર પૂરું કરે છે અને આપડા ભારતમાં તો ઈંગ્લિશ ગુજરાતી હિન્દી આ બધી અલગ અલગ ભાષા શીખવામાં આવે છે. છેલ્લી અને તને સૌથી મહત્વની વાત આપણી શિક્ષણ વ્યવસ્થા રોબોટ જેવા માણસો પેદા કરી રહી છે. સારા હિંસ બનતા જ નથી સ્કૂલમાં આપણને ન્યૂટન નો નિયમ શીખવશે પછી પાયથકોરસ નો પ્રમેય પણ શીખવશે પણ જી-જીવન જીવવા માટે શું કરવું જોઈએ તે કોઈ શીખવાડતું જ નથી. જયારે જીવનમાં કોઈ વધારે એ પડતું સંકટ આવે કે મુશ્કેલી આવી જાય ધંધામાં આપણને નુકસાન થાય, અથવા તો સંબંધો તૂટે ત્યારે પરિસ્થિતિનો સામનો આપડ કેવી રીતે કરી શકીએ? ને કેવી રીતે કંટ્રોલ કરી શકીએ અથવા તો ધંધોમાં નુકસાન થાય. તો પૈસા ન મેનેજમેન્ટ આપડે કેવી રીતે કરી શકીએ એવું કોઈ સુુમાં ભણવામાં આવતું નથી. એટલે યાર આ આખી સિસ્ટમ મૂળ માંથી જ બહુ મોટા ફેરફાર કરવાની જરૂર છે. ખાલી ડિગ્રી વેંચવાથી દ આગળ તો વધવાનું નથી, માણસના વિચાર બદલા છે. ત્યારે દેશ આગળ વધચે. તારું શું માનવું છે આ બાબતે તને શું લાગે છે આમાં. સૌથી મોટો વાક કોનો છે સરકાર નો શાળાઓનો કે પછી આપણા વાલી? માતા પિતાનો? તો આમાં તમે થોડુંક કવા માંગશો
હા હા મિત્ર તમે ખુબ જ સરસ એવો ટોપિક લીધો છે, જે શિક્ષણ વિશે છે અને અ શરૂઆત થી જે રીતે તમે વાતો કરી કે કોઈ એક નાનો બાળક નેાન નાનપણથી જ અ વર્ગમાં ફસ્ટ કેવી રીતે આવું કોણ પેલા આવવો અને એ બધું જે તમે વાત કરીએ મને ખૂબ જ કહેવાય છે ને કે જો ઈમારત ન જો પાયો મજબૂત હોય તો એ ઈમારતને અ આગળ જતા અ આગળ જતા સુધી એ ટકી શકે છે, તો એજ રીતે જો કોઈ અ નાનો છોકરું હોય એનું જે શિક્ષણ નાનપણથી જ એને જેવી કેળવણી મળતી હોય છે. તો એ હિસાબે જ એ આગળ એનો જે બેસ પાયો મજબૂત હોય તો આગળનો બેઝ એનો પાકો થતો હોય છે તો ખુબ જ સરસ તમે એવી વાત તરીકે આજના જે શિક્ષણ પદ્ધતિ છે જે રીતે અહ વાલીઓ, શિક્ષકો અને જે વિદ્યાર ર્થીઓ અહ ક્ષણ અંગે કેટલા જાગૃત છે અને કેવી-કેવી અહ પ્રતિક્રિયા આપે છે તો એ ખુબ જ એવી ખોટી વસ્તુ કહેવાય કે હવે કોઈ એવા આ આપણા નાના બાળકોને અમ્મ જે ભારતની શિક્ષણ પદ્ધતિ છે એમાં માત્ર પેલા નંબરે કેવી રીતે આવું હા. તમારા ક્લાસમાં પહેલો કોણ આવ્યો એના પરથી શીખો તમે, અને અહ પોતાના બાળકના ઇન્ટરેસ્ટને ને ન જાણવું એક ખૂબ જ મોટી એવી અહ પેરેન્ટ્સ ની પણ એક જિમ્મેદારી છે કે તેમને અહ પોતાના બાળક વિશે જાણવું જોઈએ એમને. શેમા રુચિ છે એ પણ જાણવી જોઈએ. અને ક્યો વિષન એવો પસંદ છે એમને જો કોઈ વિદ્યાર્થી ફેલ થાય કે અહ ઓછા માર્ક લાવે તો એને આપણે મોટિવેશન કેવી રીતે આપીએ એનો ખ્યાલ પણ એક જાગૃત થ પેરેન્ટ્સ તરીકે હોવો જોઈએ અને સાથે સાથે ગવર્મેન્ટની પણ ઘણી બધી એવી આ ખામીઓ છે. જે ગવર્મેન્ટે શિક્ષણમાં સુધારવું જોઈએ તમે જેમ કીધું કે માત્ર હમ્મ. શિક્ષણ પદ્ધતિમાં અહ એવા-એવા ટોપિકસ ઉમેરાય છે જે ખાલી પુસ્તકીય જ્ઞાન માટે જ જરૂરી છે. જો આપણે કોઈ એવા પણ કોર્સ શરૂઆત કરી શકીએ, જે આપણા ડેલી લાઈફમાં યુઝ થતા હોય અને આપણે એને આ શીખી શકીએ અને આપણને જીવનમાં એ કામ લાગે હવે જે રીતે આપણી શિક્ષણ પદ્ધતિ છે એમાં આપણે આ શીખીએ તો છીએ પણ એક ઘણું એવું જૂનું થઈ ગયું છે ને હા. થોડું જૂનું લાગે ને જે રીતેનો આજનો આધુનિક જમાનો છે એ ખુબ જ આગળ છે. અ જે આપણને ભણવામાં આવે છે એન કમ્પેરમા તો આપણને એવી વસ્તુઓ અ ભણાવવા જોઈએ કે જે આપણા માટે અ આગળ જતા ફાયદો થાય અને હાલમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે હાલમાં જે સિસ્ટમ જાગૃત છે એના વિશે ભણાવવું એ શ્રેષ્ઠ ભણતર કહી શકાય. તો એમાં ગવર્મેન્ટ ને સુધારવો જોઈએ કે આપણે હમ્મ.
આ જે હાલમાં વર્તમાનમાં જે ચાલી રહ્યું છે એના વિશે આપણે વધારે જ્ઞાન આપીએ સાથે સાથે વિદ્યાર્થીઓને એવું જ્ઞાન આપીએ કે જેના કારણે આ એમને આગળ જતા ફાયદો થાય. ત્યાં કોઈ એક્ઝામ આપવાની થતી હોય તો ત્યાં એમને અ એનું જે કોન્સેપ્ટ હોય એ કામ લાગે અને ઘણી બધી એવી માહિતીની આમ માહિતી પણ કામ લાગે અને સાથે સાથે જે રીતે બાળક મોટું થાય તો થોડું ઘણું ઘણું જ્ઞાન તો બાળકમાં પણ હોવું જરૂરી છે કારણ કે ઘણી બધી એવી ટેકનોલોજી આવી ગઈ છે અને અ ચેટબોર્ડ આવી ગયા છે જેમાં બાળક પોતાના પ્રશ્ન પૂછી શકે છે સારું એવું જ્ઞાન મેળવી શકે છે અને ઘણી બધી એવી વસ્તુઓ જે નવા નવા ઉપકરણો પણ શોધી શકે છે આજે આપણે ઘણા બધા એવા ઉદાહરણો પણ જોઈએ છે કે આ આપણી આસપાસ ભારતમાં જોઈએ તો ઘણા બધા એવા નાના બાળકો પણ આજે આવિષ્કાર કરી રહ્યા છે તો આપણે અ બધી જ બાબતે બધાથી જાગૃત હોવું એ ખૂબ જ જરૂરી છે તો માટે આ
આ શિક્ષણ પદ્ધતિ માટે માત્ર કોઈ એક બાળક કોઈ એક માતા પિતા કે સરકાર જ સરકાર જ માત્ર કોઈ અ જવાબદાર નથી. થી બધા એ જવાબદારી વેંચીને લેવી જોઈએ એવું મારું માનવું છે મિત્ર. આગળ તમે શું કહેસો મિત્ર.
તમે પણ મિત્રો ખુબ જ સરસ વાત કરી. આપણું ભણતર એ ખુબ જ વીક થતું ગયું છે. કેમકે હવે તો ભણેલા ગણેલા માણસો હોય તો પણ તેને નોકરી મળતી નથી. તેની પાસે ડિગ્રી હોય છે પણ તો પણ તેને નોકરી મળતી નથી એટલા માટે હું તો એ જ કહેવા માંગીશ કે આપણે આપણી શિક્ષણ નીતિને સુધારવી જોઈએ અને બદલાવ લાવવો જોઈએ. હા, તો મિત્ર, હવે હું મારી અહીયાયા સ્પીજ પૂરી કરું છું, હવે આપણે વિરામ લઈશું.
હા, મિત્ર!